હલો. હલો.
હલો.
હલો. કેમ છો?
હા મજામાં. તમે કેમ છો?
બરોબર કેવો વરસાદ પાણી છે જોવો ને.
અરે અમારા મુંબઈમાં તો બઉ જ વરસાદ ચાલુ છે અઠવાડિય થી ચાલુ જ પડ્યું છે બંધ થવાનું નામ નથી લેધો.
હા અમે ડોમબેલી માં છીએ બ બહુ વરસાદ છે અહિયાં કને ટ્રેનો બંધ છે છોકરાની ઈ સુલું બંધ છે તો મજા પડી ગઈ ઠંડક લાગે છે હવે તો.
હા ઠંડક તો લાગે છે એ સાચી વાત છે તમારી.
અ હા. શું કયો છો બીજું. બાબો ગ્યો ઈસ્કૂલે તમારો?
હા મારો બાપુ સ્કૂલે ગયો છે બસ એના પપ્પા ગયા છે લેવા માટે હમણાં.
અ કા ભાઈ ને આજ છુટી છે?
હા આજે એમની તબિયત નથી બરાબર હા સીઝન એવી છે ને
હા વાતાવરણ એવો છે ને એટલા માટે.
હા એજ ને વાત વાતાવરણ ના લીધે હવે હમણાં ઘરે છે તબિયત નહ બરાબર એટલે ઘરે.
હા એઈજ હમણાં તો ડોબિલી માં પાણી બહુ ભરાણું છે બાપરી બા. મુલ્લુમને એવી બાજુ તો બઉ ટ્રેન પણ બંધ છે હમણાં તો.
ટ્રેન ટ્રેન હા ટ્રેન તો બધી બંધ છે.
હહા.
અમારે અહિયાં પણ એવું હાલ છે.
હા એઈજ ને પવન ઠડો છે છોકરા ને સ્સ્કૂલ મોકલવું ને તો વાતાવરણ બહુ ખરાબ છે ગરમ પાણી કરીને પીરાવું જોઈએ બચ્ચાને તો.
હા એ તો છે, પણ સ્કૂલે તો મોકલવું પડે ને ભણવાનું
આ ઠંડુ બંડું કઈ ખરાવાનું નહી રાતનું ને સવારનું, ગરમા ગરમ રસોઈ બનાવીને બચ્ચાને ખરાવાનું, તોરી હોસ્પિટલ ના ઝાડ જોવા પડશે. હમણાં બહુ બીમારી છે મચ્છર મખી બહુ થઈ ગઈ છે હમણાં તો.
હા. આવી સિઝનમાં તો વરસાદ ચાલુ હોય બધી જગ્યા એ ખાડાા ભરેલા હોય.
હા, નથી તડકો ફેન બી ચાલુ નથી. નથી કરી શકતા એટલી ઠંડક છે ઘરમાં. વાતાવરણ ઠંડો છે ને બહ.
હા વરસાદ ચાલુ છે ને વરસાદ ચાલુ જ પડ્યું છે.
હા હા, બીજું શું કે છો?
પેલા વરસાદ આવતો નતો, ને હવે આવ્યો છે તો બલેખીધ
હા એ ને કચ્છમાં ક્યા વરસાદ છે બહુ ગરમી છે બઉ.
હા કચ્છમાં નથી પહોંચાડે.
હા એજ ભગવાને કઈ છે હવે થોડા દિવસ ત્યાં કચ્છમાં આ્યું છે. તો ત્યાં ઠંડક થઈ જાય પછી આવજે પણ ભગવાન નથી સાંભળતો.
હા ને ભગવાન આપડી વાત નથી સાંભળતા ને.
હ
ભગવાન સાંભળે ત્યારે થાય હવે કચ્છના લોકોને તો વરસાદ ની ખુબ જરૂર છે.
હા, ખેતીવાડી બધું એમ થાય ને. તો થોડી સસ્તા પણ થઇ જાય, બહુ મોંઘવારી છે બાપા વરસાદના લીધે. ખેતીવાડી માં થોડો. પાણી જાય મેન તો ખેતીવાડી કચ્છમાં જ હોય ને બધાની.
હા એ, જલેચમાં. બધા રાહ જોઈને જ બેઠા છે ખેડૂતો તો ખાસ. એમની તો વરસાદની ખબ જરૂર.
છે ક
હા એ જ આપણા હાથમાં તો નથી હવે જોઈએ ક્યારે. ભગવાન સાંભળે. લોકોની
સાંભળ છે સાંભળ છે હવે. મુંબઈમાં તો આમ દાન પુણ્ય વધારે છે, એટલે થશે જ વ કે સુ તો ભગવાન જશે ત્યાં. ત્યાં પણ બધા આપણા ભાઈ બેહેન મા બાપ રે છે ને બધા.
હા એ તો છે, એ તો તમારી સાચી.
બધા ન ભગવાન ભલો કરે બીજું શું.
હા. તો આપણાથી ડરે?
સા આપણાથી ડરે. હવે ચાલો હું રાખું છું, મારા છોકરાની સ્કૂલ બાર વાગ્યા છે ને, લેવા જવું છે, ઓકે.
એ હા, હા.
હમ્મ, ભલે ભલે. આવજો.
આવજો.
હા